હલો.
બરાબર. હા હા, બોલ બોલ.
હેલો.
હા, મારો અવાજ આવે છે?
હા. હા, તમે તો કેટલો ટાઈમ લો છો?
અરે, પણ મને કામ હોય ને.
હમ, હવે એક એક વાર જે ઉભો થતા હોય છે.
હ. તું તું તે કેટલા આવ્યો તે?
છ-ત્રીસ.
વાહ, આ બસ!
હમ, તમારા કોડ થોડું હું મોડા સુધી સુઈ રેવાનું હોય.
હા, તો મેં બસ ખાલી. એક દિવસ અઠવાડિયામાં લેતું હતું, બાકી મેં બી જલ્દી જું
અચ્છા, હ. હમ, તો અત્યારે કેમ આટલું લેટ કર્યું?
અત્યારે પછી મેં જરાક જમવાનું બનાવતી હતી, પછી જમ્યા. અત્યારે ફ્રી થઈ.
પેમેન્ટ કેટલા દિવસમાં આવે? ચાર-પાંચ દિવસમાં આવે નહીં?
હા, અમારું આવી ગયું, પણ બહુ ઓછું આવ્યું.
હા, અમારું પણ ઓછું જ છે.
કેટલા આવ્યા તારા?
હમ, ફાઈવ હંડ્રેડ.
તું કેટલા ટાસ્ક કર્યા છે? શું શું કર્યું તું એ?
હ, એક તો મારે બે આઈડી સેકન્ડ આઈડી હે ને.
હમ.
આઈ મીન, ટુ ફિફ્ટ ઓમ આયા ને, ટુ ફિફટી એમ.
બીજી આઈડીમાં, મતલબ તું કોના ફોનમાં યુઝ કરે છે?
હમ, ઓમન ઓ મા.
હા.
હા, ફોનમાં ના ફોનમાં
મતલબ તારી પાસે બે ફોન છે.
હમ, હમ, મોબાઈલ એક સીમ દું.
તો તારા ફોનમાં એપ તો એક જ હશે ને?
હા, આઈડી ખુલે ને.
અલગ અલગ લોકઆઉટ થાય છે.
હા, થાય છે ને.
તો મેં બી કરી શકું યાર, મા મારા મમ્મી કાં તો ભાઈ નો નંબર યુઝ કરીને.
હા.
પણ સીમ કાર્ડ બી સાથે જોઈએ ને, ફોનમાં જે. જે ફોનમાં હોય, એ ફોનમાં સિમ કાર્ડ બી જોઈએ ને?
હમ ખબર નહ હા જોતું તોું છે.
હમ બરાબર છે.
હમ શું કરો છો.
બસ ક ન જમીને બેઠી
અરે બાપરી.
તુ શુંંગરે.
કઈ નહી ભ બેટો
બરાબર છે તું ફ્રી જ રહી ને આખો દિવસ પણ તારે કામ શું હોય જ બસ ખાલી ખાવાનું પીવાનું ને સ્કૂલે જવાનુ એજ કામ હોય ને એને સડે તો તે બી કામ નહી આવે. સેટરડે ભી આવી જાય હાફ ડે
હા પ મ તો તો
શુંકેહે છે.
મારા ફ્રેન્ડ થી વાતો કરતો હતો અને હોમવર્ક કરતો હતો
અચ્છા બરાબર
હમ બે કામ આવ તો
હમ.
હમ તમને તો બહુ મેસેજ કર્યા તમે તો ફ્રીજ નહી હોતા.
હા પણ અહી તાય મેં ક્યારે કેવી રીતે ફ્રી રહું મેં
કેમ.
મતલબ મારે ઘરનું બી કામ હોય ને પછી રાત્રે લેટથી પછી મે કેવી રીતે વાત કરું આમ હો તલે
હ મોફને અ પણ આ તો પેમેન્ટ આવ્યું એટલે પછી ટાકસ કમ્પ્લીટ કરવા માંડ્યો
અરે મારું તો આજે તો મને મે સજા એવો છે. કે આજેં કમ્પ્લીટ નહીં કરીશ ને તો કાલે મારા ટાસ્ક એક્સપાયર થઈ જશે
મને પણ મેસેજ આવ્યો બધ થઈ જશે ફરી નહી આવે.
હા
હમ તમારે મારે તો
વા બોલ
હ
છી.
વાટછ
કઈ નહી કઈ નહી તને નથી કહેતી તને નથી, કહેતી મેં તો બહેન સાથે વાત કરતી
અચ્છા અચ્છા હમીનાલ તમે ફેમિલી સાથે જ છો.
હા
હમ હ
ક
આકેલે
હે કેમ
હમ એટલે મતલબ હાલ એકલો બેઠો છે.
અચ્છા મેં તો ઘરમાં છે. ને એટલે
હમ મારા તો ટાકસ હજી તો બહુ બાકી છે.
મારાબી.
કેટલા આઈ મીન કેટલા બાકી છે. હમ વોઇસ નહી આરા તું મારા.
અવાજ હે અવાજ બીજુ એ.
અરે અવાજ શું આવે અવાજ કેમ આટલો આવે છે. બેગાઉડ
હવે હવે આવે અવાજ મારો.
હે આવે આવે
હા આવેવે
હા ઓકે બોલતો આજે આજે યાર મારે ગમે એ કરીને મારા ટાસ્ક કમ્પ્લીટ કરવાના જ છતું ત્યારે બીજી આઈડીથી એકવાર મને કોલ કરીને મારા ટાસ્ક કમ્પ્લીટ કરાઈ લે છે.
હા કોલ તો કરી દઈશ મને કેટલા કોલ બાકી છે.
હજુ મારા થયા છે. ફિફ્ટીન સમથિંગ કંઈ મારે આજે બધા પતાવવાના છે.
હમ મારા તો જે ગ ઇલેવન કોલ બાકી ઇલેવન ટ્વેલથ કોલ
મારા બી એજ નહીં મારા તો વધારે હશે યાર હજુ મારે બીજા પંદર જેટલા. કેટલા કરવાના રહેશે થોડાક તું થોડાક માં તું થોડાક માં તું હેલ્પ કરે થોડાક મેં મારા ફ્રેન્ડને કહું છું.
હમ મેં તો કીધું નતું આઈ એમ ઓલવેઝ ફ્રી.
તો તું તારી ઘરમાં રહી છે તો કેવી રીતે વાત મતલબ અત્યારે તો બહાર છે ને બરાબર.
હમ.
બરાબર છે આટલા દિવસ કા ગાયબ થઈ ગયેલો હતો
હમ ટ્રીપ ઉપર ગયો હતો.
રાજસ્થાન. કોની સાથે.
ફ્રેન્ડ.
અચ્છા બરાબર તારે ઘર ના તને અલાવ કરે ફ્રેન્ડ લોકો સાથે જવા મા. તો. તારા ઘરના તને ફ્રેન્ડ લોકો સાથે જવા માટે પરમિશન આપી દઈ
હા પરમિશન બઉુ ઓછી માગુ કોઈની પરમિશન માંગવાની જરૂર જ નહી પડતી.
કેમ.
હમ એસે હી કુછ ભી મેરે મમ્મી પપ્પા કભી મના નહી કરતે.
બરાબર છે.
તમારે.
મને તો. બહુ ઓછું આમ ટ્રીપ પર ને એમ નહી જવા દે ઘરની બહાર જ્યારે પણ જાય. કઈ પ્રોબ્લેમ નહીં.
હમ હમ.
ચલો અચ્છા અચછા.
સુ કે છે.
અરે એ પા અમે ફરવા ગયા ને એ ત્યાં કેવું થયું ખબર.
હા.
આપડે માતાજી ના મંદિરે જઈએ પ્રસાદ લઈએ ખબર એટલે એ પરસાદ લીધી મારા ફ્રેન્ડ ના હાથ માં પરસાદ હતી. એટલે વાંદરો આયો મારા ફ્રેન્ડ ને બાસી થઈ ગયો. હ મંકી વાંદરામ ખબર પડે. હેલો. હેલો, અવાજ
હલો હેલો, હા અવે આવે છે, શું કહેતો હતો?
કીધું તે સાંભળાનું?
હાથમાંથી પ્રસાદી લઈને વાંદરો જતો રહ્યો.
હા, મારા ફ્રેન્ડ ના પગમાં તો બખાણયા ભર્યા.
મતલબ એ મતલબ એણે બાઈટ કૈરી તારા ફ્રેન્ડના પગમાં
હા.
પછી
એન પછી સુ પછી તો પહાડ એમ ફરવા ગયા, ત્યાં તો બહુ મજા આવી. મેં તને ગીધુંતું ને મને પહાડી વિસ્તાર બઉ ગમે ફરવા લાયક
હમ્મ, હમ્મ.
હમ્મ, મતલબ આપ રાજસ્થાનમાં બહુ વાડે ને
હમ્મ.
તમે ગઇલા રાજસ્થાન ફરવા?
ના નથી જઈ પણ મેં પ્લેનિંગ કરતી છું અત્યારે આ વર્ષ જવાની. જોઈએ હવે જવાય કે નહીં જવાય.
રાજસ્થાનમાં તમને કઈ જગ્યા પસંદ આવે?
મેં હજુ ગઈજ નથી એક ભી વાર, તો મને કેવી રીતે ખબર કે ત્યા મને શું ગમશે?
હમ્મ, ચઅચ્છા યુટ્યુબમાં જઈ દેશું નઈ? હમ્મ, મારે તો બે જગ્યા, બે જગ્યા બાકી છે રાજસ્થાનમાં.
અચ્છા તું ક્યાં ક્યાં ગયો છે?
હમ્મ, માઉન્ટ આબુ.
હમ્મ.
પછે સુુંંધાજી.
છો?
પજા લોવર.
હમ્મ સાંભળ સંભાળ મેં છે ને તને મારા બીજા ઘરે જાઉ છું બીજા ઘરે જાઉં છું હું તને પાંચ મિનિટમાં કોલ કરું પાછી.
અરે પણ આ કોલ તો પૂરો થવા જો.
થઈ ગયો છે જોઈલે.
હા, હજી તો બાકી છે ટુ મિનિટ.
એ અરે ટેન મિનિટ મેક્સિમમ હોય છે ને.
હા, એવું કે છે પણ આપડે ટુ મિનિટમાં ક્યાં અટા ત્યાં એમ વધાર મળે કે
શું કેહ છે?
ટાઈમ વધારે મળે કે અમુક ટોને રિજેક્ટ
કા આઈ ડી મારા પર. ચાવી હા હા મેં જવાની. ચાવી મને જુવા પપ્પા.
હમ્મ, પપ્પા એ પરમિશન લો.
નહી એ તો એ ઘરની ચાવી માંગતા હતા. પપ્પા પપ્પા ચયલા હશે એટલા. ત્યા.
અચ્છા અચ્છા. મતલબ કેટલા ટાઈમ પછી તમે ફ્રી થજો?
અઅહ અહી મારું ઘર મારું બીજું ઘર છે ને મારા ઘર પાસેથી બસ ખાલી બે મિનિટનો રસ્તો છે. ચાલીને જાય તો. એટલે મેં ત્યાં જાઉં છું. અહ હા ઠીક છે મેં તમને મેસેજ કરું.
ઓકે.
બે મિનિટ માં તા પહોંચી ને.
હમ્મ, બે મિનિટ પછી એસ એમ એસ કરના, મેં તુમકો રિપ્લાઈ દુંંગા.
ઓકે ચાલ બાય.
હા. હમ્મ યાર ટ્વવેન્ટટી સેકન્ડ કમપ્લીટ હો જાય જલ્દી જલ્દી.